તમે કેમ છો.
મજામાં આજે આપડે પ્રવાસ વિશે વાત કરીયે છીએ. સૌ પ્રથમ હું પ્રવાસ વિશે થોડુંક કહેવા માગુ છું. આજે પ્રવાસ વિશે એ પર તમને. હ મારા વિચારો રજૂ કરીશ પ્રવાસ એ આપણા જીવન ન એક. સુંદર અને આનંદ. આનંદ નો ભાગ છે પ્રવાસ એટલે પોતાના ડર. પોતાના ઘર અા શહેર માંથી. કોઈ નવી જગ્યા એ ફરવા જવું. લોકો અલગ અલગ કારણોસ પ્રવાસ કરે છે. કેટલાક લોકો આનંદ માટે જાય છે કેટલાક ધાર્મિક સ્થળોની મુલાકાત. લેવા જાય છે કેટલાક શિક્ષણ માટે જાય છે તો કેટલાક. આ માટે પ્રવાસ કરે છે આજના. આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ કામ. અભ્યાસ અને જવાબદારીમાં ખુબ જ વ્યસ્ત રહે છે. આવી સ્થિતિતિમાં મન અને શરીરને આરામ આપવા માટે પ્રવાસ ખુબ જ. જરૂરી છે. પ્રવાસ આપણને રોજિંદા જીવન માટેથી થોડી વિરામ આપે. છે જયારે આપણેે નવી જગ્યા એ જઈયએ છીએ. તરે નવલું. નવી ભાષા નવી સંસ્કૃતિ અને નવા. ખોરાક વિશે જ જાણવાની તક મળે છે. આ અનુભવ આપણા જ્ઞાન વધારે છે પ્રવાસ માટે. ફરવાનું નામ નથી તે જીવનને સમજવાની એક. સુંદર રીત છે કુદરતી સૌંદર્ય જ. જોવાથી મનને શાંતિ મળે છે, પહાડો નદીઓ દરિયાઓ જંગલો અને બગીચાઓ આપણને કુદરત સાથે જોડે છે. આપડાથી પ્રવાસથી આપણું મન ખુશ રહે છે. અને નવી ઉર્જા મળે છે. પ્રવાસ દરમિયાન આપણે ઘણી નવી બાબતો શીખીએ છીએ પણ સ સમય નું મહત્વ સમજાય છે. આયોજન કરવાની શીખ મળે છે. પ્રવાસ જીવનને ઓઢું અને મય અને યાદગાર બનાવે છે. હવે તમે તો પ્રવાસ વિશે
પ્રવાસ નું મહત્વ મેં તમને ક્હેવા માંગુ છું. પ્રવાસનું આપણા જીવનમાં ખુબ જ મોટું મહત્વ છે, પ્રવાસ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ તે આપણા શારીરિક, માનસિક અને સામાજિક વિકાસમાં પણ મદદ કરે છે, સૌ પ્રથમ પ્રવાસ આપણો માનસિક તણાવ ઘટાડે છે, જ્યારે આપણે રોજના કામ થી થોડો સમય દૂર થઈએ છીએ ત્યારે મન હળવું થાય છે અને નવી તાજગી અનુભવે છે. બીજું પ્રવાસ થી જ્ઞાનમાં વધારો થાય છે. આપણે અલગ-અલગ રાજ્યો અને દેશની સંસ્કૃતિ ભાષા પહેરવેશ, ભોજન અને પરંપરાઓ વિશે જાણી. પ્રવાસ વિષય પર એક કલાકનું ભાષણ
હા, તમે કીધું તે બરાબર છે. પ્રવાસ ની સાચી
હ.
પ્રવાસની સાચી મજા ત્યારે જ આવે છે, જયારે આપણે આપડા મિત્ર સાથે પ્રવાસ કરીએ છીએ. અને સાથે કરેલ પ્રવાસ જીવન સાથે સુંદર યોધમાં નો એક બની જાય છે. પ્રવાસ દરમિયાન આપડે હસીએ છીએ, વાત કરીએ છીએ, નવા સ્થળે જઈએ છે અને સાથે મળીને દરેક શણ આનંદથી ઉજવીએ છીએ, જયારે મિત્રો સાથે પ્રવાસ પર જઈએ છીએ સૌ પ્રથમ પ્રવાસ ની યોજના બનાવવામાં જ ખુબ જ આનંદ આવે છે. ક્યાં જવું, ક્યારે જવું, શું લઈ જવું ક્યાં રહેવું અને શું જોવું જેવી બાબતો સાથે મળી ચર્ચા કરીએ છીએ. દરેક મિત્ર પોતાનો વિચાર વિચાર આપે છે અને શ્રેષ્ઠ યોજના તૈયાર કરીએે છે. એ પ્રવાસ દરમિયાન બસ ટ્રેન અથવા કારમાં મુસાફરી કરતી વખતે ગીતો ગાવા, રમતો રમવાની જૂની યાદો તાજા કરવી એકબીજા સાથે મજાક કરવી ખુબ જ આનંદ આપે છે. ક્યારેક કોઈ મિત્ર રમુજી વાત કરે તો બધા હસે છે. આવી આવી ક્ષણે આખી જિંદગી યાદ રહે છે. તે નવા જગ્યાએ પહોંચવા પછી દરેક સ્થળની મૂલ મુલાકાત લેવી, સુંદર ફોટા પાડવા, સ્થાનિક ભોજન સ્વાડ માળવું અને ત્યાં સંસ્કૃતિ વિશે જાણવું ખુબ જ રસપ્રદ બને છે. મિત્રો સાથે સેલ્ફી લેવી અને સુંદર યાદો, કેમેરા અને ફોટા પાડવા. પ્રવાસ દરમિયાન એકબીજાની મદદ કરવી. તકવુ. ટક મળે છે. જો કોઈ મિત્ર થાક થાકી જાય તો બીજા મિત્ર તેને ઉત્સાહ વધારે છે. મિતટ્રો સાથેનો પ્રવાસ માત્ર મનોરંજન નથી, પરંતુ તે કાર વિશ્વાસ જવાબદારી ન પ્રવાસ છે. હવે તમે પ્રવાસ વિશે થોડીું કઈ કહેશો
તમારી વાત એકદમ તદ્દન સાચી છે. હું તમને પરિવાર સાથે પ્રવાસ વિશેની માહિતી આપ પુછો પરિવાર સાથે પ્રવાસ કરવો પણ ખુબ જ મહત્ તોનો અનુભવ સે. આજ આજના વ્યવસ્થ જીવનમાં દરેક સભ્ય પોતાના કામ અથવા અભ્યાસમાં વ્યસ્ત વ્યસ્ત હોય છે. પ્રવાસ પરિવારને સાથે સમય પસાર કરવાની સુંદર તક આપે છે. જ્યારે આખ આખો પરિવાર સાથે પ્રવાસ પર જાય છે. ત્યારે સૌના ચહેરા પર ખુશી જોવા મળે છે. માતા-પિતા ભાઈ-બહેન અને દાદા-દાદી સાથે વીટાવેલો સમય ખુબ જ યાદગાર બની જાય છે. પ્રવાસ દરમિયાન આપણે એકબીજાને વધુ સારી રીતે સમ સમ સમજીએ છીએ અને સંબંધો વધુ મજબૂત બને છે. પરિવાર સાથે મંદિર, બગીચા, દરિયા કિનારા,
તો
હિલ સ્ટેશન અથવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શ શકાય છે. બાળકોને નવી જગ્યાઓ વિશે જાણવાની તક મળે છે. તેઓ ઇતિહાસ ભૂગોળ અને સંસ્કૃત વિશે ઘણી નવી બાબતો શીખે છે. પ્રવાસ દરમિયાન પરિવાર સાથે ભોજન કરવું. ખરીદી કરવી, ફોટા પાડવા અને કુદરતી સૌંદર્ય નો આનંદ માણવો ખુબ જ ગમે છે. આવી યાદો વર્ષો સુધી મનમાં રાજી રહે છે. પરિવાર સાથે પ્રવાસ કરવાથી પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને લાગણી વધે છે. જીવનમાં સુખી રહેવા માટે પરિવાર સાથે સમય પસાર કરવો ખુબ જ જરૂરી છે. અને પ્રવાસ તેના માટે એક શ્રેષ્ઠ માર્ગ છે હવે તમે પ્રવાસ વિશે કઈ બોલો.
હા! તમે કેધું તેમ બરાબર છે. દરેક પ્રવાસ આપણને કઈક નવુ શીખાવે છે. દરેક સ્થળ નો પોતાનો ઇતિહાસ સંસ્કૃત ભાષા અનેક સહ સાહિત્ય હોય છે. તેથી દરેક પ્રવાસ એક નવો અનુભવ બની જાય છે. પ્રવાસ દરમિયાન આપણેે વિવિધ પ્રકારના લોકોને મળીએ છીએ. તેમની સાથે વાત કરીએ, તેમની જીવનશૈલી અને પરંપરાઓ વિશે જાણીએ છીએ અનુભવ આપણા જ્ઞાન વધારે છે અને દુનિયા ને સમજવાની નવી દ્રષ્ટિ આપે છે પ્રવાસ માં ઘણી વખત અણધારી પરિસ્થિતિઓ પણ આવે છે જેમ કે વરસાદ ટ્રાફિક રસ્તો ભૂલી જવો અથવા ટ્રેન મોડી થવી આવી પરિસ્થિતિમાં ધીરજ રાખવી અને યોગ્ય નિર્ણય લેવો લેવો ન શીખાવે છે પ્રવાસ દરમિયાન સ્થાનિક ભોજન સ્વાદ માનવાનું પણ અલગ જ આનંદ છે દરેક રાજ્ય અને શહેરની પોતાની ખાસ વાનગીઓ હોય છે નવા સ્વાદ નો અનુભવ પણ પ્રવાસ ને ખ વધુ રસપ્રદ બનાવે છે એ પ્રવાસ દરમિયાન આપણે સ્વચ્છ સ્વચ્છતા સમય નું મહત્વ પર્યાવરણ નું ર શિક્ષણ અને શિષ નું પાલન કરવાનું શીખે છીએ જાહેર છોડ કચરો ન ફેંકવો કુદરતી સ્થળે સ્વચ્છ રાખવો અને સ્થાનિક લોકોને આર્ડર કરો એક દરેક પ્રવાસ ની ફરજ છે મને લાગે છે કે દરેક પ્રવાસ આપણેને માત્ર આનંદ જ નથી આપતું પરંતુ જીવન જીવવાની નવી રેટ પણ આપે છે પ્રવાસ પછી જયારે આપણે ઘરે પાછા ફરીયએ છીએ ત્યારે આપણને ખુશ રહે છે અને ઘણી સુંદર યળો સાથે પરત આવે છે
આથી આથી કહી શકાય કે મેટ્રો સાથેનું પ્રવાસ કરેલ જીવન વધુ સુંદર બનાવે છે આનંદમય અને યાદગાર બનાવે છે દરેક વ્યક્તિ સમય મળે ત્યારે જરો પ્રવાસ જવું જોઈએ
તમારી વાત એકદમ સાચી છે પ્રવાસ માં પડકારો અને તેમાં થી મળતી શીખ મેં તમને જણવા માંગુ છું દરેક પ્રવાસ માં આનંદ સાથે કેટલાક પડકારો પણ આવે છે પરંતુ આ પડકારો આપણને જીવનના મહત્વના પાઠ શીખવે છે પ્રવાસ દરમિયાન ક્યારેક ટ્રેન અથવા બસ મોડી પડે છે ભારે ટ્રાફિક હોય છે અથવા હવામાન અચાનક બદલાઈ જાય છે ક્યારેક વરસાદ પડે છે અથવા ખુબ ગરમી કે ઠંડી હોય છે આવી પરિસ્થિતિમાં ગભરાવાની જગ્યાએ શાંતિ થી વિચારવું જોઈએ ક્યારેક રસ્તો ભૂલી જઈએ છીએ અથવા મોબાઈલમાં નેટવર્ક ન હોય ત્યારે સ્થાનિક લોકોની મદદ લેવી નકશાનો ઉપયોગ કરવો અને ધીરજ રાખવી જોઈએ રસ દરમિયાન સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું જોઈએ જરૂરી છે બહારનું વધુ પડટું ખાવાથી તબિયત ઉડી જાય છે તેથી સ્વચ્છ ભોજન અને પૂરતું પાણી પીવું જોઈએ જરૂરી દવાઓ પણ સાથે રાખવી જોઈએ પ્રવાસ દરમિયાન ખર્ચ નું પણ આયોજન કરવું જોઈએ જો આપણેે બિનજરૂરી ખર્ચ કરીએ તો પછી મુશ્કેલી થઈ શકે છે
હા હા તમે કીધું તે બરાબર છે ચાલો આપડે પછી વાત કરીશ